હલો
કેમ છો મજા મા ધવલ ભાઈ
હા મે મજા તે મજા. હેલો શરણ ભાઈ મારો અવાજ આવી રહ્યો છે
હા આવીર્યો છે
હા તો હું એક તમને કેવા માગતો હતો કે આપડે જે ગિરનારમાં આપડે જો પ્રવાસ કરીએ ને તો ત્યાં સારી મજા આવેતી. ચોમાસા ની અંદર જઈએ તો ત્યાં સારા ઝરણા ત્યાં અલગ અલગ ત્યારે જે. ફોટા પાડવાની રીતે મજા આવે જેમ કે આપડે કોઈથી જઈએ. તો, સારા સારી ગાડી લ જઈએ તો ત્યાં અંદર ગાડીમાં સો સેવન મૂકવ હોય તો મકીએ આપણે જેસ્તુ હોય ત્યાં મૂકવી હોય તો મૂકી. શકીએ અને જે જેમ કે આપડે મસ્ત ઠંડુ વાતાવરણ હોય સારો વરસાદ આવતો હોય ને ત્યાં ઉપર વાદળો હોય ત્યાં જેમ કે આપડણે સ્વર્ગમાં ગયા એવી રીતે મજા આવત હોય છે હેલો શરણ ભાઈ હું એ કેહેવા માગુ છું જેમ કે આપડે એ રીતે પ્રવાસ કરે ને તો બહ મજા આવે અને જો તમે આવા ઈચ્છતા હોય તો પણ તોય પણ વાંધો નહી તો આપડે જઈએ જી થોડાક બોલ જએ હલો હા તો શરવણ ભાઈ આપડે જો દ્વારકા જઈએ તો ત્યાં દ્વારકા ન જે બીચ છે ત્યાં હા, ગુમતી કાઢશે ત્યાં અલગ અલગ રીતે ફરવાની મજા આવે જેમ કે ત્યાં અંદર ના તો નહી શકી, હા એવી રીતે આપડણે નવું હોય તો પણ નહી શકીએ જેમ કે આપડે મજા કરવી હોય તો કરી શકીએ હમ હેલોલો શરણ ભાઈ, હા તો હું એ કેવા મામાંગતો હતો જેમ કે આપણે
હમ,
ત્યાં ફરવું હોય તો, પણ ફરી શકાય જેમ કે, અલગ અલગ અલગ રીતે આપડે મજા કરી હોને તો પણ કરી શકાય
હ ચોકસ
હા તો આપડે હરિદ્વારે જવું છે. આપડે
આકલ જઈએ.
હા તો આપડે કઈ વાંધો નહી પણ ચાલ જઈએ અને ત્યાં પણ ફરવાની મજા આવશે.
હા
અને આઈફોન લઈ જઓ તો પણ ફોટા પાડવાની મજા આવશે જેમ કે અલગ અલગ રીતે, ત્યાં મજા આવે બઉુ સારી જ મજા આવતી હોય છે
હા આઈફોન હું મારો લઈ લઈશ એટલે આપણે મજા આવી જાય હ ફોટો પાડવાની પછી અયાથી આપણે પેલું આમ સ્ર્ જેવા આવે ને એ જોવાનું છે
હા હા હા કઈ વાંધતોો નઈ આપડે પણ ત્યાં જાશુ ત્યાં ફરશું મજા કરશુ પ જેમ કે આપડે વિશાલ ભાઈ છે આપડે સચિન ભાઈ છે પણ એમને આપડે સંગાથ લઈ લેશું
હા રાઈટ
હા તો બીજી શાંતિ
આવા પીછ ચંત
શું ક રહ્યાજ તો તમે મજામાં છો હા તો કોઈ વાંધો નહી પણ આપડે જઈશું પણ આપડે ત્યાં ફરવાની મજા કરીશું
હા મને થોડો હાારીી જેવું છે ને એટલે થોડો અવાજ નહી આવેલે હા શદીી થઈ ગઈ છે
હા કઈ વાંધતો નહી પણ આપણેે હા આપડે તમારે સર
હા સરકારી દવાખાઓ છે ને અમારે અમારા ગામમાં છે
હા એ લઈન ત્યાં જઈને પણ તમે દવા લઈ શકો છો જેમ કે આપડે હું બોલતો હો પણ તમે ના બોલી શકો જેમ કે ત્યાં આપણે બહુ નુકસાન થઈ થતું હોય છે
હા
હ કઈ વાનતો નહી હું છું પતામી છું પછી શરૂણ ભાઈ છે સચિન ભાઈ છે વિશાલ ભાઈ છે જેમ કે એવી રીતે અલગ અલગ ફરવામાં જઈએ તો પણ ત્યાં મજા આવે
હા હું મારી ગાડી લઈ લે
હા તમારી ગાડી છે ને
હા ગાડી છે ને
હા હા કઈ વાંધો નહી ત્યાં ત્યાં લઈ લેસ પણ ત્યાં ફરવાની બહુ મજા આવશે સારા ફોટા પાડશો અને હા તો તમે થોડાક ફરવા માટે બે શબ્દ બોલ છો
હા બોલીય અમે ચોક્કસ કેમ કે કે કેવી મજા આવેશે એના ઝરણું જેવું સ્વર્ગ જોઈશું કેવું હ સ્વર્ગ છેવું દેખા હજારો
હા
આપડે પાવા કઢશે જઈશું માઉઠ જઈશું ઘણી ઘણી જગ્યાએ આપણે ફરીશું હા તમે છોમ છું વિ ચાલશે હ હા તંગોરો બોલો
હા કે આપણેે જે અ પાવાગઢ જઈે ત્યારે હું ગયા સાલે હું ત્યાં એક્ઝામ આપવા ગયો તો ત્યાં એક પોલીસ વાળો ત્યાં ફ્રેન્ડ જ હતો ત્યાં એના ઘરે રહ્યો હતો વડોદરા નોકરી કરે છે ત્યાંથી અમે બસ માં બેસીને પાવાગઢ ગયો ત્યાં સારી હિલ જોવા મળે
હા એટલે અમે અમે બી પોર ગયા હતા. મોહને સચિનભાઈ પાવાક તે અમે ઉપર ચઢતા જ. અને એક બાપજી દેખાણા
હા
એ બાપ જે સારા હતા બધું
અ સારા હતા ને અમને પણ એ બાબજીત ફીટકણા હતા. પણ જે બાપ જે હતા ને એ. અંતર મંતર જાદૂ મંદ, હા સરણ ભાઈ હું એ ગયા મામાંગુ છું અંતર મંતર છે જાદુ મંદર આવે છે ને એ કરતા હતા પણ જેમ,
પૈસા ઓટોમેટિક લૂટી લેતાાર
આ જે જાદુ કરે ને આપણના પેલા આથ લાંબો કરાવે હાથમાં પૈસા મુકાવે પછી હાથ હાથની અંદર મુઠ્ઠી ભલા આવે એ પણ મુઠી વાળ ને અંદર જે હાથમાં પૈસા હોય ને તે જાદુ કરીને તે અલગ કરી દે તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દે
એનું ખાતું પણ એચું હતું ચંદન ખાતું હતું
એ જનધન ખાતા ની અંદર ટ્રાન્સફર કરીને એમનું બેલેન્સ પણ એ વધારી શકે છે જેમ કે
હ એના અંદર હ એટલે એના અંદર એક એવી કળા હતી
હા
એટલે પેલા જનતન ખાતા માં ટ્રાન્સફર કરવાની આ મુઠે વાળા ન લઈ લેવાની અને આાથ ન આમ પણ આપણે હાથમાં ખાલી એવું એકલી સહેલી વધે
હા વાત સાચી છે જેમ કે આપે અંદર થી નોટ, સળગી ગયું હોય એ પણ જે સહેલી હોય પણ એ હાથમાં રહી જાય છે પછી એમનું એવું જાદુ હોય છે જેની અંદર મોઢાની અંદર એવા પ્રકારના અવાજ આવતો હોય છે કરડ કરોડ કરોડ હા એ પ્રકારના એવા અવાજ કાઢતા હોય છે જેમ કે આપણેે એમના જીવનમાં પ્રસ્થાન કરીએ અને એ પણ આપણની અંદર પૈસા એમના ખાતા માં ટ્રાન્સફર કરી એવી એમની કળા હોય છે જે તેમના જાદુ હોય છે જે જેમ કે આપડે ત્યાં જઈએ તો પણ હા
પણ એ આપે હવે જઈએ ને તો આપડે એવું છેતરાવાનું નહી.
હા વાત સાચી છે જેમ કે ઘણા બાવાઓ એવા હોય છે જેમ આપણે છેતરાઈ નહી શક પણ ઘણા ક્ષેત્રે અયા જતા હોય છે
હા હા સાચ.
હા તમે બોલો થોડાક
હા અમે આપડે શું માઉન્ટ જવાનું પ્લાન, ને તો પડ્યા તમે, ગામમાં ગામમાં તમારું બાઈક પડી ગયું તું
હા અમારું બાઈક ચોક્કસ તમારી, એ વાત પણ સાચી છે જેમ કે અમારું જે અમે વાળખપાવા ગામમાં ગયા ગામમાંથી તે જે એક પ્લોટવાસ આવેલો છે ત્યાં દુકાન આવેલ છે હેર સલૂન નીંદર જેમ કે આપડે વાળ કાપનાર જે કહીએ છી ને કારીગર એમને ત્યા એ જેમ ત્યાંથી વાળકા ભાઈ ને હું ત્યાંથી નીકળ્યો જેમ કે ત્યાં આ એક આગળ જઈએ તો એક ગામ આવે છે. ગામની અંદર એકય એ ટાઈપ વાળો બાઈક વાળો નીકળ્યો. જેમ કે મારી સાઈડ માંથી નીકળો સાઈડ ની અંદર હ જેમ કે તરત જ વળી ગયો. મારે તરત બારીક ના આવને જેમ કે મારું ત્યાં ટાયર આડ્યું હતું એ હું સ્લીપ ખઈ ગયો ત્યાં પડી ગયો. તે આજુબાજુની વસ્તી ત્યાં જોવા ચડે કે હા વાત સાચી છે જેમ કે બો પાડવા જેમ કે મને એમ કીધું કે તમને વાગ્યું નથી. નથી વાગ્યું ના કીધું મને નથી વાગ્યું ચોક્કસ. હા તમારી પણ વાત સાચી છે જેમ કે મને વાગ્યું નથી.
હા ના ના એ બચી જ જાયને સારી વાત
હા અમે બચી ગયા તમારી સારી વાત છે પણ તમને એવું નથી લાગતું તમને શરદી વધારે થઈ ગઈ
ઓ એ તો
હા પણ કઈ વાંધો નહી પણ આપણેે જે એમ કે કુદરતી દવા તમારી ઘરની બાજુમાં સારું સરકારી દવાખવાનું આવેલું છે ત્યાંથી પણ તમે અરે ફ્રી માં દવા લઈ શકો
તમે એક એક શબ્દ કીધો કુદરતી દવા એટલે આંકડાના પા હ એવું કુદરતી બધું રસ બસ હોય ને તો મટી જતું હોય
પછી જે થુવર માંથી જે પીલી ને પીવો ને
અને ખોરાક માં થોડા પેલા ભઠયા એવું ખાવાનું ખોરાક આવે શું મજબૂત થાય છે
હા વાત સાચી છે
હા બોલો તમાર શું કાવુ છે
હ અમારુ એ કેવું છે જેમ કે પેલાના ઋષિ મુનિઓ એ જાડીબુટી માંથી લઈને દવા કાઢતા એ દવામાં સારું સારું એવું પરફોર્મન્સ મળતું કે જેમ કે આપણે સારા સાદદા થઈ જતા ને સરામ એવા થઇ જતા કે જેમ કે આપણે તંદુરસ્ત થઈ જ જે તંદુરસ્ત થઈ જાય ને તો પણ આપણે લોકોમાં જાગૃતતા જાગે કે આપણેે કામ કરવાની એક કળા છે પણ એ કળા બહ સારી એવી હોય જેમ કે આપણે પણ કળા ની અંદર સારા કામ કરી શકીએ સારે સારા નાહાઈ શકીએ સારા હા જેમ કે નાહી શકીએ એવી અમ અમુક ઘણી વસ્તુ છે જેમ કે આપણે કામ કરી શકીએ ઈએ એવી અલગ અલગ રીતે દવા કરતા હા અમારી નોકરી આઇ છે ત્યાં એવું થું કે જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું જે ઇન્ટરવ્યુમાં અંદર અમે નપાસ થઇ ગયા અને નપાસ થઈ ને પછી હમને જે કાઢી મુકવામાં આયા જેમ કે હા ઘરે મુક દીધા કે જેમ કે તમે જે ઇન્ટરવ્યુમાં નહી ચાલો કઈ વાંધો નહી કીધુ અમે તો ગરીબ અમ ગરીબ લોકો છે સારા હા હા વાત સાચી છે જેમ કે અમેને અમે ગરીબ લોકોમાં આવીએ છીએ જેમ કે અને એવી રીતે સરકારી કર્મચારી ચારીઓ એ અમને ફેંકી દીધા હા કચરામાં જેમ ફેંકે કચરો ફેંકી દે એવી રીતે અમને ફેંકી દીધા
હા સારું કર વાત કટકા ના કરી નાખ્યા
વાત સાચી એ કશું ના કરી શકે. પણમ એવું થવું જોઈએ કે આપણેે જેમ કે એક બે તઈન ચાર. એ અલગ અલગ પરફોમન્સ હોવા જોએ હા. કઈ વાંધો નહી.
હા વાતો.